હેલો
હેલો હા
તમને મારી અવાજ આવે છે બેન
હા આવે છે તમને આવે છે મારી અવાજ
હા આવી તમે કેમ છો બેન
મજામાં છી તમે
મજામાં છે
હમ
આપડે આજે વાત કરવાના છે હોસ્પિટલ વિશે તો હું તમને કઈ જણાવવા માંગુ છું હોસ્પિટલ વિશે તો તમે સાંભળશો
હા
સારું હોસ્પિટલ એ એક એવી મહત્વની જગ્યા છે જ્યાં બીમાર અને ઘાયલ લોકો ની સારવાર થાય છે આપણે લોગ આપણા જીવનમાં હોસ્પિટલ ના હોવું ને ખુબ જ જરૂરી છે અહીં ખાસ તાલીમ પામેલા ડોક્ટરો અને નર્સો દર્દીઓની સંભાળ રાખે છે આજના સમયમાં હોસ્પિટલે માનવ જીવન બચાવવા માટેનું સૌથી મોટું કેન્દ્ર છે દરેક હોસ્પિટલમાં અલગ અલગ વિભાગો હોય છે જેમ કે સામાન્ય બીમારી માટે જનરલ વોર્ડ હોય છે નાના મોટા ઓપરેશનો માટે સર્જરી વિભાગ હોય છે અને અકસ્માત કે ગંભીર સ્થિતિ માટે ઇમરજન્સી વિભાગ આ ઉપરાંત ત્યાં એક્સ રે અ બ્લડ ટેસ્ટ માટેની લેબ પણ હોય છે હોસ્પિટલનો મુ મુખ્ય ઉદ્દેશ લોકોને અ સાજા કરવાનો છે સ્વાસ્થ્ય સમાજ માટે આ સંસ્થા ખૂબ જ જરૂર છે આપણી આસપાસ ઘડી નાની મોટી હોસ્પિટલો હોસ્પિટલો આવેલી હોય છે આપણે હોસ્પિટલ ખુબ જ જરૂરી છે તમે કઈ કેહેવા માંગો છો હોસ્પિટલ વિશે
હા હોસ્પિટલ એટલે બહુ સારું હોય છે જ સાફ સફાઈ હોય છે ત્યા મરીજને સારી એમ રાખવામાં આવે છે ત અ બેટ ના ઓલ ચાદર ને એ બધું બદલવામાં આવે છે બે વાર ત રસોઈ બી એમ અ મરીજને ત અપાય છે અ જેમ કે દાળ ભાત છે એકદમ ફીકું ખાવા આપવામાં આવે છે મરીજને અને ત્યા ટ્રીટમેન્ટ બી સારી થાય છે એમ
હેલોવ
હા
હા બેન તમે જે પણ કીધું ને ખુબ જ સરસ કીધું છે હોસ્પિટલ એટલે આપડે જીવનમાં બહુ મહત્વની વસ્તુ છે આજે લોકો બીમાર થાય છે. તો તેમને પહેલે હોસ્પિટલ જરૂરી હોય છે પહેલે ના યુગના યુગમાં તમને ખબર છે પેલે બધા લોકો અ હોસ્પિટલો હોતી ની ઘણી ગામડાઓમાં પણ તો આજ પણ હોસ્પિટલ નથી ગામડાઓમાં લોકો આજે બી અ ઔષધિનો ઉપયોગ કરીને ઈલાજ કરે છે અને કેટલાક લોકો ત્યાં છે ને આ કઈ બી વસ્તુની જરૂર પડે ધારો કે તાવ આવે તો એ લોકો તાવના માટે દવાઓ નથી લેતા એ લોકો ઔષધિ નો ઉપયોગ કરે છે અને વેદ લોકો હોય છે વેદ લોકો પોતાની જડીબૂત ને એવું બધું આપીને લોકોને સારું કરે છે, ને આપણે શહેર ની વાત કરીએ ને તો શહેરમાં બહુ મોટા મોટા હોસ્પિટલો છે આજે આપણાને દર્દીઓને કોઈ પણ પરેશાની હોયને તરત તેનો ઈલાજ થઈ જાય છે, જેમ કે હમણાં મેં તમને વાત કરી કે જનરલ વોર્ડ હોય છે એક્સ રે વોર્ડ હોય છે બ્લડ ટેસ્ટ નું હોય છે, જનરલ વોર્ડ વિશે હું વાત કરું ને તો જનરલ વોર્ડમાં શું છે કે નાના, નાના, નાના, આપણે જે નોર્મલ હોય ને ફીવર થયું હોય શ શરદી, ખાંસીખ ને તાવ હોય ને તો આપણે જરલ જનરલ જ જનરલવોર્ડ પણ આપણેે જઈએ જનરલ વોર્ડ છે ને જનરલ વોર્ડ માં નહી જઈએ તો એક પ્રકાર ન વોર્ડ છે અ ખાસ કરીને છે ને આપડે જયારે અ નાના, નાના હોસ્પિટલોમાં જઈએ ને જે આપડ આસપાસમાં હોય છે આપણે શરદી, ખાંસી, તાવ, આવે ને તો તે ડોક્ટરો પાસે આપણે જોઈને ઓછા કિંમત ત્મા ઓછી કિંમત માં આપણાને સારવાર થઈ જાય છે અને જો આપડી મોટી હોય હોસ્પિટલોમાં જઈએ ને તો ત્યાં આપણને ડોક્ટરો બહુ મોટા મોટા મળે છે અને, તે લોકો ફીસ લે છે અને ફીસ લઈને દવા આપણાને આપે ને તો તેમાં આપણા ઘણા પૈસા જાય છે પરંતુ તે લોકો ખુબ જ સારી રીતે ચકાસીને તમને તમારા બોડીના હિસાબથી દવાઓ આપે છે, ધારો કે તમને કોઈ પ્રોબ્લમ હોય લોકો પેબ્લડ ટેસ્ટ કરે છે અને પછી જે પણ ટેસ્ટમાં આવે છે તે હિસાબ થી તમને દવાઓ આપે છે તમને કેવું લાગે છે કે આ મેં સાચું કીધું છે
હા, સાચી વાત છે જેમ કે બ્લડ ટેસ્ટ કરે છે લોકો પેશાબની અ ચેક કરે છે કે લોકોનું કેવું હોય છે તે તાવમાં જ આપણે હું કે ભેડીઓ થઈ જાય તો પછી પસાબ ચેક કરવામાં આવે છે અને ત સુવિધાઓ બી પણ સારી હોય છે એમ તો બધુંત હરેક વસ્તુ ન હો ટ્રીટમેન્ટ થાય છે જેમ કે વધારે કઈ કોઈને પેટમાં કઈ દુખાવો હોય કોઈ આ હોય ત્યા સોનોગ્રાફી કરવામાં આવે છે કઈ તકલીફ હોય તો અલગ અલગ જાતનું હોય છે અંદર આપડે વાત કરીએ તો કપડ્યા આવ સરકારી હોસ્પિટલની સરકારી હોસ્પિટલમાં હરેકની સુ સુવિધા હોય છે ને અને હર એક મશીન બી હોય છે અને તા એટલે ગરીબ લોકો જ વધારે જાતા હોય છે. જોવા મળે તમ અને અ જેમ કે પ્રાાઈવેટ હોસ્પિટલમાં જોઈએ તો આપડે અ તા પૈસા બી વધારે થાય અને આપણેે આમ સુવિધા બી સારી મળે છે બેઠે બેઠે બી મળી જાય છે તા આ બધી વસ્તુ અને ટ્રીટમેન્ટ બી સારી કરે છે એમ અને સરકારી હોસ્પિટલમાં બધા નવા નવા શિખામણા આવે ને એ આવતા હોય છે. તમે શું કેવામા
તમે જે પણ કીધું ને ખુબ જ સર જો તમે હમણાં એક વાત કરી સરકારી હોસ્પિટલની તમે સાચું કહું છો સરકારી હોસ્પિટલ છે ને આજે ગરીબ લોકો માટે બહુ મોટું ભગવાન સ્વરૂપ નો રૂપ છે આજે સરકાર એ છે. તમને આપણા બધા માટે આ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે ને સરકારી હોસ્પિટલ ની સર સરકારી હોસ્પિટલમાં શું છે કે આપણે જે ગરીબમાં ગરીબ વ્યક્તિ હોય ને તે પણ જાયને ત્યાં પોતાની સારવાર કરાવી છે કારણ કે બધા અ મોટા લો કો હોય જેમની પાસે પૈસા હોય ને તે જ પ્રાઇવેટ સ્કૂલો અ પ્રાઇવેટ હોસ્પિટલમાં જે જઈ શકે સરકારીમાં આજે અ મિડલ ક્લાસ ફેમિલી પણ જાય છે અને મોટા લોકો ભી ઘણા જાય છે કેટલાક લોકોને તો પ્રાઈવેટ માં આરામ ન થી થતો ને તે લોકો બી સરકારી હોસ્પિટલમાં જાય છે ધારો કે આપણે સરકાર રી હોસ્પિટલમાં એક ગરીબ વ્યક્તિને એક્સિડન્ટ થયું હોય તો તે ત્યાં જાય છે તો તેનું બહુ સારી રીતે ટ્રીટમેન્ટ થઈ છે અને જેમ કે ધારો કે આપણે આજ કલ જે સ્ત્રીઓના ઘણા રોગો વધી ગયા છે સ્ત્રીઓ માટે ખુબ જ અગત્ય નું હોય છે હોસ્પિટલ સ્ત્રીઓને જેમ કે એ લોકો પ્રેગનેન્ટ હોય છે તો કેટલાક લોકો પાસે પૈસા હોતા નથી ડિલિવ રિ ના ખર્ચા માટે આજકાલ પ્રાઇવેટ હોસ્પિટલોમાં છે ને ડિલિવરીનો ખર્ચો ઘ ઘો બધો આવે છે નોર્મલ ડિલિવરીને દસ થી પંદર હજાર સુધી આવી જાય છે અને જો સી ઝેરિયન થાય તો કમ સે કમ પચાસ હજાર રૂપિયા લાગી જાય છે એટલે ગરીબ વ્યક્તિ એફોર્ડ કરી શકતા નથી ને તે માટે આપણે સરકારી હોસ્પિટલ ખૂબ જ અગ ત્ય ની હોય છે અને આપણે સરકારી હોસ્પિટલમાં જઈએ ને ત્યાં આપણે બધી જ વસ્તુઓ ફ્રી માં થાય છે અહિયા સુધી કે આપને નાસ્તો પણ સવારે મળે છે. જે આપણે સરકારી અ હોસ્પિટલોમાં હમણાં સરકારે આપણા માટે ખૂબ ખુબ અ સારવારો ઉત્પન્ન કરી છે જેમ કે જે ડિલવરી હોટ જે ડિલિવરી વાળી જે મહિલા હોય છે ને તેના માટે સવારે દૂધ છે. ઈંડા છે અને ફળ પણ આવી જાય છે અને દવા નો તો ખર્ચો બિલકુલ રહેતોય નથી અહિયા સુધી કે તેમના નાના ભૂલકાઓને કપડાઓ પણ મળી જાય છે બઉ સારી રીતે અ સરકારી હોસ્પિટલોમાં પણ બહુ સરસ રીતે આજકાલ સારવાર થાય છે તો તમે અ તમે કોઈ દિવસે સરકારી હોસ્પિટલમાં ગયા છે ખરા તમે મન બતાવશો.
સરકારી હોસ્પિટલમાં ગયા તો નથી. હવે જોઈએ કે સારી એમ તો સુવિધા તો થાય છે. અમે પ્રાઈવેટમાં જ વધારે એમ જઈએ છીએ. સરકારી હોસ્પિટલમાં કેવા જઈએ તો બઉ સારી ટ્રીટમેન્ટ ભી થાય છે હ
હ તે સાચી વાત છે સરકારીમાં ટ્રીટમેન્ટ સારું થાય છે આપણા માટે સરકાર સરકારે જે સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે ને તેને બધા એ લાભ લેવો જોઈએ. હમણાં આપણા દેશમાં તો કેટલાક વ્યક્તિ એવા છે ને જેમને સરકારી હોસ્પિટલોની વિશ જે કઈ ખબર જ નથી આપણો આજ મેન મુદ્દો છે કે બધા લોકોને સરકારી દવા ખાના વિશે ખબરો પડે અને તે લોકો ત્યાં જઈને તેનો લાભ ઉઠાવે કેટલાક ગરીબ વ્યક્તિ છે તે ઘેરમાં બેસીને તેમની પાસે પૈસા હોતા નથી અને તે પોતાનું ઈલાજ કરાવી નથી શકતા તે માટે આપડે વધારેમાં વધારે બધા બધા સાથે વાતો કરી અને બધાને બતાવીએ આપણે કે સરકારી હોસ્પિટલો અ હા. બધી સ્ટેટમાં અ હોય છે, અને બધા એ એક બીજા સાથે મલીને અ એકબીજાને એ અ બતાવવું જોઈએ કે બધા સ્ટેટમાં અ સરકારી હોસ્પિટલો હોય છે અને બધાએ તેનો લાભ ઉઠા વો જોઈએ, તમે તમને મેં જે આ બધી વાતો કીધી તો તમને કેવી લાગી બેન.
બહુ સારી લાઈગી અમને.
હા તો તમે સંતુષ્ટ છો મારી આ વાતથી. તમને તમને ખબર પડી કે હ અ સર કારી હોસ્પિટલ બહુ મહત્વની છે.
હા તો સરકારી હોસ્પિટલમાં યોજનાઓ બી મળી જાય. સારું છે એમ તો.
સાચું કીધું છે આજકાલ આભાર કાર્ડ અને એસ અ આભાર એ બધું છે ને બા મોટા મોટા આસ અ ઓપરેશનો માં પણ અ કામ આવે છે એ લોકો ઘણા લોકોને આ ખબર ન સરકારી યોજનાઓ માટે એટલે બધાને ખબર પડવી તો યા આપણેે બધાને બતાવવું જોઈએ. આ તમે મારી જોડે વાત કરી ને તેના માટે ખૂબ ખૂબ તમારો આભાર થેન્ક યુ